હા મિત્ર મારો અવાજ આવે છે.
હા મિત્રો તમારો અવાજ આવે છે.
શું જીવનમાં કેવું ચાલી રહ્યું છે.
આમ તો જીવનમાં તો સુખ દુઃખ ચાલુ રહે છે અને ઉતાર ચઢાવ આવતો રહેયો છે મિત્ર તમારા જીવનમાં કેવું ચાલુ રયુ છે.
હા મિત્ર અમારા જીવનમાં તો સરસ ચાલી રહ્યું છે પરંતુ મિત્ર. કિટલી ક. જવાબદારીઓ છે કે જેના કારણે કોઈ વખતે વધારે તકલીફ પડે છે અને જે જવાબદારીઓનો સામનો મિત્ર કરવા પડે છે.
હા મિત્ર તમે. હા મિત્ર તમારી વાત સાચી છે પરંતુ મિત્રો મને જાણવાવામાં આવીયું છે કે તમે કલેક્ટર ની તૈયારી કરી રહ્યા છો.
હા મિત્ર કલેક્ટરની તૈયારી તો મિત્ર મારે જરૂર કરવાની જ હોય છે. કેમ કે મિત્ર આજના જયારે આ જવાબદારીના યુગમાં જયારે આપણે જીવતા હોય છે મિત્ર. ત્યારે કેટલીક બધી એવી જવાબદારી હોય છે જેના કારણે અ કલેક્ટર અને ખાસ કરીને મિત્રો એ જવાબદારીઓનો સામનો કરવાને માટે કેટલી કોમ્પિટેટિવ એક્ઝામ જેનની તૈયારી કરતા હોય છે. મિત્ર એ એક્ઝામો ખાલી એ ખાલી એના માટે જ ને પરંતુ મિત્રો એ ભવિષ્ય સુધી. અને ભવિષ્યને ઉજળું બનાવવાની માટે એ આપણે હું જે તૈયારી કરું છું. એ મિત્ર જરૂરી છે જો કલેક્ટર બની જવાય તો મિત્ર એ કેટલી ઘણી બધી ઉપયોગની વાત છે એમાં શું કેવાનું છે.
હા તો તમારી વાત ખુબ જ સાચી છે પરંતુ મિત્ર તમે જે ફિલ્ડમાં છો. કે એઈસ એમાં તો મને એવું લાગે છે કે તમે સીએ સી એને એવું બનવું જોઈએ પરંતુ તમે મિત્ર એવું કેમ કર્યું.
હા મિત્ર એ માત્ર સી એ બનવા માટે કેટલીક એમ નાણાકીય પરિસ્થિતિ નો સામનો કરવા પડે છે. એ તમે કોઈ વખતે મિત્ર વિચાર કર્યો છે કે જે સીએ છે એની હા. મિનિમમ ફી કેટલી હોય છે તે તમે કોઈ દિવસ વિચાર કરજો મિત્ર અને હું એ તો મિત્ર બનવા માંગુ છું. પરંતુ મિત્રો કેટલીક નાણાકીય પરિસ્થિતિ ના આધારે એનો સામનો કરવા માટે સખત આવ એટલે પરિસ્થિતિ સાવ નબળી છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એ સી ઉપર સી એ પણ સી એ પણ ભણી શકતું નથી અને એના કારણે એ ખૂબ જ તકલીફ અને વાતાવરણ ભ ઉભ ઉભૂ થાય છે મિત્ર. અને એમાં સૌ પ્રથમ તો એની વાત કરીએ કે અ આપણે જયારે નાનપણમાં હોય ત્યારે કેટલીક બધી જવાબદારી હોતી નથી. આને જવાબદારી ના હોવાને કારણે આપણા માથા પર કઈ પણ પ્રકારનું હું જવાબદારી એટલે કે આપણે પૈસા મમ્મી પપ્પા પાસે માંગતા હોઈએ અને એ... મતા નીએ તરંત જ આપી દેતા હોય છે અને તેના કારણે આપણે કોઈ પણંપ હા એ કરી શકતા નથી પરંતુ મિત્રો એ ખાસ બાબત તો એ છે કે અ સૌ પ્ર્રથમ તો જે જબદારી છે એ જપદારી ના તરુણે. આ કોમ્પિટેટિવ એક્ઝામ અને બીજી તમે કહ્યું કે સી એ બનાવી શકાય અને મારા ખ્યાલથી તો હું ઓડિટર બનવા માંગુ છું જેથી કરીને મોટા મોટા કંપની છે. અને મોટી મોટી જે આ રિલાયન્સ છે જેવા મોટા મોટા કંપનીઓમાં હું જઈને ઓડિટ કરી શકું. અને કોઈ પણ ભૂલો તકલીફો અને એકાઉન્ટન્ટ ઓડિટિંગ એ સામાન્ય ઓડિટિંગ નથી મિત્ર. જેમાં કેટલા કેટલી વખત દસ્તાવેજો અને કેટલી વખતે ઘોટાળાઓ કરવામાં આવે છે એ મિત્ર હું. ચેક કરવા માંગ્યો જેથી કરીને કંપનીની કેવી પરિસ્થિતિ છે અને કંપની કઈ રીતે જગ્યાએ ચાલી રહી છે એ હું મિત્ર. સારી રીતે હું એ લોકોને ઓળખી શકું અને ખુબ જ રીતે હું મદદ કરી શકું જેના કારણે કંપની ના ઉંચા ભાગ ઉંચા ઉંચા પદો ઉંચા પદો જેના કારણે કેટલાક કર્મચારીઓ દ્વારા એવું કરવામાં આવે છે કે અ ખોટી રકમ લખીને ખોટી રીતે એ લોકો પૈસા નો ગોલ ગોલ ગચલ કરી નાખે છે. અને જેના જેના કારણે કંપનીની પરિસ્થિતિ ખુબ જ નબળી હોય છે પરંતુ તો મિત્ર એ મારે તને કેવાનું છે કે હું ઓડિટર જો બની જાઉં તો તને એ ઉચ્ચ પ્રકારનું ફીલ થાય અને તને તું ગર્વ કરી શકે કે મારો મિત્ર ઓડિટર છે. પરંતુ મિત્ર કેટલીક નાણાકીય પરિસ્થિતિ ના આધારે હું સપનાઓ તો મારા બહ મોટા મોટા છે જો સપના હોય તો આંખ બંધ કરી ને નહી પણ ખુલ્લે આંખે જોઈ શકાય. એવા સપના હોવા જોઈએ, હું મિત્ર ધારું છું કે આમ કેવા છે ને તું કહે તો તારા માટે ચાંદ ને તારા પણ તોડી લાવું પણ તું દિવસે માંગે તો મેં શું કરું. એ બધી એ તો ખાલી કહેવા માટે સારા લાગે પરંતુ જો ખરેખર ત મહેનત કરીને આગળ વધીશ ને મિત્ર કે ચોક્કસ એ સવપ્નાઓને તું સાકાર કરી શકે એના વિશે તારે શું કેવાનું છે.
હા મિત્રો તમે કોઈ ચોક્કસ સી કલેક્ટર બનશો મિત્રો તો ચોક્કસ હું તમને મિત્રો ખીર લઈને આવીશ અને હું જાતે ખવડ ખવડાવીશ અને જયારે મિત્ર તમે કલેક્ટર ને એવું બનશો ત્યારે મિત્ર મને આશા છે કે તમે પણ અમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલને થોડી- થોડી એટલે કે જે પણ નોકરી હશે એ આપશો કારણ કે મિત્રો તમે બહુ દિલદાર માણસ કેવા શું કારણ કે મિત્રો આપણે જીગરી ફેન એટલે કે જયારે આપણે નાના હતા મિત્ર ત્યારે એક જ ડીશ માં ખાતા હતા એવું હું તમ ત્યાં જણાવીશ. એ મને કે ત મને ખૂબ જ આનંદ થાય છે કે આપણે જય્યારે તમે સી. એ બનશો મને પેલી એકમ પેલું હું કઈ તે મિત્ર એક ફિલ્મમાં નહી પણ શિરીજ જોઈલું જે કુલદીપ કુલદીપ હતો પેલું કુલદીપ કરીને પેું છોકરા કે મેરા પ્યાર એ એવું એક પેલું સિરીઝ હતી અને એમાં એનો ફ્રેન્ડ એટલે કે જે કુલદીપ હતો એને એક મિત્ર હતો બાળપણનો અને જય્યારે પણ એ કુલદીપ કુલદીપ જે હોય એ એને કલેક્ટર લાગી કલેક્ટર નોકરી લાગી જાય. ત્યારે એ એમનો મિત્રો હતો એમને એ કલેક્ટરની ગાદી પર બેસાડે એવું મને મને આશા છે કે તમે મિત્ર કલેક્ટર બનશો ચોક્કસ મને તમારી ગાદી પર બેસાડશો
હા મિત્ર એ તો તારી વાત તોદમ સાચી છે કેમ કે એટલા મારા બધા મિત્રો છે એ બધા મિત્રો ને તો ગર્વ તો થવો જ જોઈએ કે મારો મિત્ર કલેક્ટર બન્યો તો એમાં તો બધા ન જ ફાયદો છે કેમ કે બધા તમે મને સપોર્ટ કરી રહ્યા છો એ બ મેન વસ્તુ તો મિત્ર તને કેમ તો હાલના જમાનામાં એક રીતે વાત કરીએ તો પૈસા વગર કશું અને કોઈ વ્યક્તિ આગળ ઉચ ડિગ્રી હંસલ કરવાનું હોય તો એના પાછળ એ પૈસા મિત્ર બની જાય છે પરંતુ જ્યારે તારી પાસે કોઈ પૈસા અથવા કોઈ પણ નાણાકીય પરિસ્થિતિ તારી પાસે વધારે આવી જાય તો તું મને ચોક્કસ આપજ મિત્ર જેના કારણે હું સારી પવી પઈશ મોટા ભયા ન અભ્યાસ કરી શકો મને એવું લાગે છે કેનેત્વ તારો પણ એક બિઝનેસ છે જેમાંથી તું મને પૈસા આપી શકે એ મિત્રો
હા મિત્રો ચોક્કસ કારણ કે મિત્રો જો તમે કઈ સારું નોકરી કરશો તો મને આશા છે કે મિત્ર ક્યારે પણ કોઈ જગ્યા એ સારું સારું સારું ખવડાવશો અને જયારે પણ મને પૈસાની જરૂર હશે. ત્યારે તમે પાંચ છ હજાર કામ જ આપશો એવું મને તો હમણાં એવું લાગતું છે કે ભવિષ્યમાં તમે કઈ સારી નોકરી પર હશો ત્યારે કેટલું મદદ તમે કરી શકશો મિત્રો મને યાદ છે કે તમે જય્યારે નાના હતા ત્યારે તમે કપડા વગર નાહતા હતા. એટલે બહુ નાલા હતા ત્યારે અને તમે ઉઘાડા ઉઘાડા પડતા હતા ત્યારે તને મે એક ડ્રેસ લઈ આપેલો એ પણ યાદ કરું છું હું કારણ કે ક્યારે તમે ખુબ જ નાલા હતા અને તમે મ મારી પાસે પેલા લોલીપોપ ને એવું માંગ કારણ કે બાપણની યાદોમાં પણ આપણે આટલા મિત્ર હતા મિત્ર
હા મિત્ર એ તો તારી વાત તદ્દન સાચી છે પણ મને થોડુંક એ બાબત વિશે તને એટલે મેં તારા વિશે જરા ગંભીર વિશે વિચારતો પ્રશ્ન છે મિત્ર જયારે તું નાનો હતો ત્યારે તમે જડી પણ નહી પહેરતા આવડત હતું એ એ તું સ્વીકારજે મિત્રજી ને જેથી કરીને અ એ ખુબ ગંભીર બાબત છે. કે નાનો હતો એટલે તને ચડ્ડી પણ પહેરાતા પણ મમ્મી તને ચડડી પહેરાવતા અને તું મને એ તારી પાસેી જ જવાબદારી ન હતી કે તું હાથમાં ચડડી લઈને ફરતો હતો મિત્ર અમે તને નિહાળતા હતા ત્યારે અમને ઘણું હસવું આવતું હતું. એમ એ ખૂબ જ મહત્ત્વનું પરંતુ ત્યારે જવાબદારી નહી પણ હમણાં મિત્ર જવાબદારી છે ત્યારે એ જયારે દિવસો યાદ આવે છે ત્યારે આનંદ થાય છે પણ હમણાંની જવાબદારી પિસ્થિતિમાં એ ખૂબ જ મિત્ર તકલીફ ની વાત છે પરંતુ જયારે મિત્ર વ્યક્તિ ના જીવનમાં એ જવાબદારી આવે છે ત્યારે એ વ્યક્તિ ખુબ જ નિરાશ થઈ જાય છે અને શું કરવું શું નહી કરવું એ વ્યક્તિને વિચારવાનો પણ તક મળતી નથી હા મિત્ર આટલું બધું મે તમને સમજાવ્યું હશે એના વિશે ત ચોક્કસ પોતાના જીવનમાં વિચાર નાગળ છે એવું આશા